હમ્મ.
હા બેન કેમ છો તમે?
મજામાં તમે કેમ છો?
હા હું મજામાં છું. તમે અહ તમારી પાસે ટાઈમ છે ખરો?
હા છે ને.
હા તો આજે છે ને આપણે મમ્મી પાપા વિશે મમ્મી અહ મમ્મી વિશે વાત કરીએ. કારણ કે પપ્પા આપણે જીવનમાં તો ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે પરંતુ જો મમ્મી છે ને તો તે ખાસ છે. તો હું આજે તમારી જોડે મમ્મી વિશે વાત કરવા માંગુ છો. સારું તમે સાંભળશો?
હા સાંભળ ને.
હા, મમ્મી એ છે જે આપડા ઘેરમાં છે ને બધા કરતા મોટું ભાગ-ભૂમિકા ભજવે છે. માં છે માં જીવન માટે છોકરા રા ઓ માટે ખૂબ છે અહ સારી અહ ભૂમિકા ભજવે છે. મમ્મી ના હોય ને તો આ ખું દિવસ આખું આખી દુનિયા ખરાબ માં ના હોય ને માં વગર આ દુનિયામાં કોઈ નથી. એક મમ્મી માં છે ને તે આપણાને નવ મહિના પેટમાં રાખીને અને પોતા ના લોહી થી આપડા ને સીચે છે. અને માં નું જે અહ આપડણે એમ ક કહીય ને કે માની માનો આજ આપડે ઉકા કોઈ દિવસે ઉતારે ને કદી ઉતારી શકતા નથી માં એટલી અગત્યની છે તમે કઈ કેવા માંગો છો મામાં વિશે?
વાત છે કે એમાં બહ એકદમ જરૂરી હોય છે માં આપણા માટે બહુ કેટલું વર્તી હોય છે નાનપણથી આપણે નવ મહિના પેટમાં રાખે છે નવ મહિના પેટ માંથી બહાર આવીએ ત્યારે આપણે સાચવે છે જ્યારથી આપણે નાના હોય ત્યારથી આપણે જ્યાં સુધી ચાલતા નહી થઈએે ને ત્યાં સુધી મમ્મી આપણે હાથ પકડીને આપણેે ખાવા પીવાનું ખવડાવીને આપડણે એમ ચાલવાનું શીખડાવે અને બહુ સારી રીતે એમ મમ્મી આપડી થી કેટલી સંભાળ રાખતી હોય છે આપડે કઈ બી તકલીફ હોય ને તો માનેસ ખબર હોય કે તે મારા કોયરાને શું તકલીફ છે શું કઈ ખાવાની અહ નાનાઓ હદે ત્યારે આપડે બીમાર થતા તો કોઈ કોઈને ખબર પડે જલ્દી માંને જ ખબર પડી જાય કે આપડે કેમ આ આપડે જમવાનું નથી લેતા આપણે કેમ કે એવું થતું હતું. તમે શું કેશો?
હા, હું આજ કેવા માંગુ છું માં એ ભગવાન ભગવાનનું ધરતી પરનું સૌથી સુંદર સર્જન છે. માનવતા અને પ્રેમ નિસ્વાર્થ અને અનંત હોય છે. જેમાં કોઈ શરત હોતી નથી. બાળક જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે સૌથી પહેલા શબ્દ માં જ નીકળે છે. તે બાળકને નવ મહિના ગર્ભમાં રાખીને અહ રાખે છે અને અસહાય પીડા વેઠીને તેને જન્મ આપે છે ત્ય્યારે બાદ પણ તે પોતાના સુખ આરામ નો ત્યાગ કરીને સંતાનને ઉછેરે છે પોતાનું આખી જીવન સમર્પિત કરી દે છે દુનિયાના દરેક સંબંધો સ્વાર્થ સ્વાર્થ હોઈ શકે પરંતુ માતા પિતા નો પ્રેમ ની સ્વાર્થ હોય છે અને જો બાળકના જો પ્રથમ ગુરુ વિશે હું વાત કરું ને તો માતા એ બાળક ના પ્રથમ ગુરુ હોય. બાળક બોલતા ચાલતા સંસ્કાર મેળવતા પોતાની મામાં પાસે શીખે છે તે બાળકને સારા અને ખોટ નો ભેદ સમજાવે છે અને સમજવામાં એક સારો નાગરિક બનાવે છે પ્રેરણા પણ આપે છે જય્યારે આખી દુનિયા આપણી વિરુદ્ધ હોય ને ત્યારે માત્ર એક માતા જ હોય છે જે આપણા પર અખંડ વિશ્વાસ રાખે છે માનો આશીર્વાદ એટલે અખંડ વિશ્વાસ રાખે કે છે માનો આશીર્વાદ માં એટલી શક્તિ હોય છે ને કે સંતાનને દરેક મુશ્કેલી માંથી કાઢી દે છે જયારે આખી દુનિયા આપણા માટે અ ઉભી હોય ને દુશ્મન બનીને તે એક માં જ હોય છે કે જે આપણાને બધી મુશ્કેલીમાં થી બહાર કાઢે છે માં એ આપણા જીવનમાં ખુબ જ સરસ અ છે તેના તેની જગ્યા કોઈ લઈ નહી શકતું તમે કઈ કેહેવા માંગો છો. તમારી મમ્મી વિશે? છેે.
સાચી વાત છે. કે હા, સાચી વાત છે કે માં આપણા જીવનમાં બહુ જરૂરી જેમ બહુ માને, આપણી હર એક વાત ખબર હોય છે અને . માં આપણા જીવનમાં બહુ જરૂરી હોય, તમે શું કેહશો?
હમ. હા, હું તો એજ કેવું છું. કે હા, માતા એ ત્યાગ અને સહનશીલતાની જીવતી જાગતી મૂર્તિ છે. સંતાનની ખુશી માટે તે પોતાને દરેક ઈચ્છાઓ અને સપનાઓ કુરબાન કરી દે છે. પોતેની પોતાની ભૂમિ રહીને અ પોતે તો એ ભૂખી રહીને બાળકને પેટ ભરીને જમાડે છે. અને પોતે ભીના કપડા સુઈને, ભીનામાં સુૂઈને બાળકને સુકા- પઞમાં સુડાવે છે. બાળક ગમે તેટલું મોટું કેમની થઈ જાય પણ તે તેની નજરમાં ના ચાલું જ હોય છે. બાળકને આપણેે માં જે હોય છે ને એ બાળકની કોઈ પણ તકલીફ તેનાથી છે ને અહ તેનાથી એમ સારું નહી લાગે તેને બાળક તકલીફમાં હોયને તો તે પણ તકલીફમાં હોય છે. એટ એટલે હું એજ કેવા માંગુ છું કે માં તો ખુબ જ સારી છે, અને બધાની મમ્મી ખુબ જ સારી હોય છે. તમે શું કેવા માંગો છો?
માં બહુ સારી હોય છે. માં આપણેે નાનપણથી કેટલું સાચું આવતી હોય છે. માં માં એક આપણે કહીએ તો આપણે કઈ જરૂરિયાત પૂરી કરે છે કઈ જોતી હોય. વસ્તુ પણ આપે પૂરી કરે છે. માં એક જ નહી કેહતી. પિતા બી આપણુ રહીને, આપણી જરૂરિયાત પૂરી કરે છે. પિતા આપણે જે વસ્તુ જોતી હોયને એ પિતાને જ ખબર હોય છે.
જઈ.
હમ
હ એ જરૂરિયાત પાડે છે. આપણે કઈ બી વસ્તુ જો હોય. જેમ કે, આપણે સ્કૂલબેગ, સ્કૂલમાં કપડા સ્કૂલના ચોપડા, હાઇસ્કૂલની હર એક વસ્તુ જોઈતી હોયને તે આપણે પીતાપુરી પાડતા હોય છે. અને આપણે માતાને માતા, માતા પણ આપણીએ એક- અહ વાત સાંભળે અને બહું
વાત સાંભળતી હોય ત્યારે પિતાની કેતી હોય કે આપડી જે જરૂરિયાત વસ્તુ હોય. તમે શું કહેશો?
હા, જો માં ને ત્યાગ અને સમર્પણ માં છે ને ત્યાગ અને સમર સમર્પણની મૂર્તિ હોય છે એક. અહ માતા એ ત્યાગ અને સહિનતાલ સહેનશીલતાની જીવતી જાગતી મૂર્તિ છે. સંતાનને ખુશી આપે છે, પોતાની ઈચ્છાઓ પર મારી દે છે. એ તો મેં આગળ કીધું જ તમને. જો હું માં વિશે જો અહ મીઠો મધુર ટહુંકો કહું ને તો તો મીઠા મધુને, મીઠા મેવલા રે લોલ, એથી મીઠી તે મોરી માં તે માતા રે એટલે કે અમૃત અને વરસાદનું પાણી પણ માં ના પ્રેમ મ આગળ ફીકા પડી જાય. આ ઉપરાંત જે કણ ઝુલાવે પારણું, તે જગ પર શાસન કરે. જેવી કહેવતો દર્શાવે છે કે આ મહાન પુરુષ કે સ્ત્રી ઘડતર માં તે એની માતા ને જ હાથ હોય છે. જીવનને વીર બનાવવા જીજાભાઈ ગાંધીજી એ સાહિત્ય માર્ગ પર ચલાવવાનું શીખ શીખાવાની અહ શીખાવ્યું છે. આ બધું જો હું માતા વિશે કેહું ને ત માં એટલે ઘરનું અસ્તિત્વ છે. માં વગર કંઈ અસ્તિત્વ હોતું નથી. આપણે રે બી ઘેરમાં આવીએ તો પેલો વર્ડ આપણો માં જ નીકળે છે, જેમ કે મમ્મી ક્યાં છે, મમ મી ક્યાં છે, અને જયારે મમ્મી આપડી સામે આવે ત્યારે મમ્મી આપડા થી પૂછે કે શું કામ છે તો ના કઈ કામ નથી. તો તેવી રીતે આપણે માં ને છે ને આખા ઘરમાં બધી જગ્યા શોધીએ છીએ. માં વગર આપણાને અહ આપણું જીવન બેકાર છે. માં મમ્મી આપણાને સારું-સારું ભોજન બનાવીને ખવડાવે છે. સ્કૂલે જઈએ આપણાને ટિ ફીન બનાવી અહ ડ્રેસ પહેરાવી આપણાને સ્કૂલ મોકલાવે છે. અને માં આપણા જેમ કે ભાઈ બહેન હોય છે, એ લોકો બધાને તૈયાર કરી સ્કૂલમાં મોકલાવે છે. બધાને ટિફિન તૈયાર કરે છે, એ લોક ના કપડા ધોએ છ છે રાંધે છે આખો દિવસ તેનું કામમાં નીકળી જાય કેટલીક માતાઓ તો એવી છે કે જે જોબ કરે છે. તે લોકો પોતાનું ઘર પણ ચલાવે છે ઘર પરિવાર ને જોઈને અને પછી જોબ કરવા. ાય છે જોબ થી આવીને સાંજે બિચારી પાછું ઘેરનું કામ. કરી અને બધા માટે જમવાનું બનાવે છે માં બહુ શક્તિશાળી છે. વગર આખી દુનિયા બેકાર છે જેની મમ્મી નથી તેનું તો જીવન જ ઘર છે તમે. શું કેવા માંગો છો માં વિશે, બીજી માહિતી આપશો મને?
સાચી વાત છે કે માં આપડે તૈયાર કરીને સ્કૂલ મોકલતી હોય છે. આપણે અહ આપણે કઈ ફંક્શન હોય, કય કશે જવાનું હોય તો પણ તૈયાર કરી મોકલતી હોય છે આપણે મમ્મી. અને આપડા ભાઈ બહેનો ને બી સાચવે છે. સાચી વાત છે તમારી કે કોઈ ઈસ્ત્રી એવી બી હોય છે કે એ જોબ બી કરતી હોય છે અને એને પોતાના બાળકો ને બી સંભાળતી હોય છે. કેટલું એમ એને એટલું મેનેજ કરવું પડતું હશે. કે સવારે કેટલી વહેલી ઉઠ તી હશે, અહ ટિફિન બનાવવાનું અને કો છોકરાઓને આમ તૈયાર કરીને મોકલવાનું સ્કૂલ, કેટલું એમ સંભાળવું પડતું હશે એને, કે અહ અહ કે પોયરાઓને એ ટિફિન બનાવી આપે, તૈયાર કરીને મોકલે સ્કૂલમાં, હર એક વસ્તુની જર જરૂરિયાત પૂરી કરતી હોય છે મમ્મી એ. અને કેટલી મહેનત કરીને એ એનું ઘર બી ચલાવતી હોય છે. કોઈ માં જેવી અહ વધારે જોવામાં મળે છે કે પ પોતાના પોયરાઓને બી હાચવે છે, અને બહાર બી એનો કામ કામ ન હાચળી હોય છે તમે શું કેશો.
હા હું પણ એજ કહ છું જે તમે કીધું તે ખુબ જ સરસ કીધું છે મા છે તો જીવન છે મા વગર. કો જીવન હોતું નથી આપણે બા બધા રિસ્તાથી આપણે. અ છૂટા થઈને જીવી શકીએ છેએ પરંતુ માં વગર ન જીવી શકે. આપણા જીવનની બહુ જાણે કે મા એ આપણા જીવનનોો કરોડ રજ. એના વગર આપણે જીવનમાં વિચારી જ નહી શકીએ. માં એ ખાસ છે આપડી ઘેરમાં મા તો જીવન છે વગર જીવન હોતું નથી. આપડે બધા એ પોતપોતાની માઓને ખુબ જ આદર અને સન્માન કરવો જોઈએ. ઈએ તેમની વાતો સાંભળવી જોઈએ કારણ કે તે ત્યાગની મૂર્તિ અને દેવી છે. તેમને કોઈ દિવસે નિરાશ ન કરવું જોઈએ આપે બધા હું તો એજ. કેવા માંગુ છું કે વગર કઈ નહી હોય મેં જે તમને આ બધી માહિતીઓ આપી છે તને. તમે ખુશ છો ખરા મારી માહિતીથી.
મને બહ સારું લાગ્યું તમારી વાત સાંભળીએ.
હ તો મને બી ખુબ જ સારું લાગ્યું તો મેં જે મારી જોડે વાત કરી ને તેના માટે આપનો ખુબ. ખુબ આભાર.